કેમ છો બહેન?
હું તો મજામાં છું, તમે બતાવો તમે કેમ છો?
હું પણ મજા મા છું મારી અવાજ તમને આવે છે.
હા આવે છે તો આજનો આપણો જે વિષય છે એ છે યુવાનોનું સપનું આજના યુવાનોના ઘણા ખરા સપનાઓ છે જે જેને સાકાર કરવા માટે યુવાનો દિન રાત એક કરી રહ્યા છે. અને તેઓ ખાવા પીવાનું પણ ભૂલી ગયા છે તેમના સપનાઓને સાકાર કરવા માટે તેઓને રોજગાર અને વિકાસ જોઈએ છે વિદેશ જવાના સપનાઓ છે સાહસ અને પ્રતિભા કરવાની એક ચે છે પોઝિટિવ વિચાર ધારા રાખવાનું છે પટકારો સામે તેમને રક્ષણ મેળવવાનું છે તો આ કેવી રીતે આના વિશે શું તમને જાણવું છે.
હા તમે જે કીધું તો ખૂબ જ સરસ છે પરંતુ હું પણ કહેવા માગું છું કે યુવાનોના સપના તેમના જીવનનો મહત્ત્વનો એક ભાગ છે જેમ કે સપના તેમને આગળ વધવા માટે પ્રેરણા આપે. છે તે ભવિષ્ય બનાવે છે અને આવી બાબત. દરેક યુવાનોમાં હોવી જોઈએ દરેક યુવાનો પોતાના જીવનમાં કંઈક મોટું કરવાનું સપનું જુએ જ છે આ સપનાઓ તેનો મહેનત કરવા માટે ઉત્સાહિત કરે છે અને તેમના જીવનમાં કોઈને કોઈ એક ગોળ હો એ ખૂબ જ. એવું બી છે કારણ કે એટલે તમને પ્રોત્સાહના આપે છે આગળ વધવા ની પ્રેરણા આપે છે સપના વગર નું જીવન નિરાશકારક છે કારણ કે સપના જીવન મા દિશા આપે છે તે લક્ષય નક્કી કરવા મા ખુબજ જે મદદ કારે છે અને આવી સપના તો દરેક યુવાનો અને યુવતીઓ મા હોવીજ જોયે કારણકે તમની યુવાનો મા સપના અલગ અલગ હોઈ છે અમે કે જે જેમ કે, કોઈ ડોક્ટર બનાવા માંગે છે તો કોઈ ઈન્જિન કઈ વેવાસાય કરવા માંગે છે કે કોઈ પોતાનું બૂઝિનેસ્સ કરવા માંગે છે કે કોઈ કાંઈ પણ ન કરવા માંગતાં હોઈએ તો એવા એવા જાતા જાતા ના સપ નવ એના જરૂરી છે. માત્રા સપના જોવાતી સફળતા મળતી નથી તેમેજ ફક્ત અપને જોઈ લીધા અને બેસી તો એવા સપના આપનું પૂરા નહીં થશે તો કરું તેના ઉપર મુશ્કેલીઓનો સામનો કરો, જેને કારને તે પરિ પરિસ્થિતિમાં આપને કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે તો સપનાને અહ જોતા જ નથી અને સપનાને ટાળી દેતા જ છે કે હું આ કરીશ ફકત સપના જોવાથી જ તમારું સફળતા નહીં મળી જાય છે, જે જેને પૂરું કરવા માટે જ હિંમત રાખવી જોઈએ, જેને કારણે પરિવાર અને મિત્ર હંમેશા ખૂબ જ જરૂરી હોય છે, તે પો તેનું સપના પૂરું કરી શકે છે, અને જે રીતે આપણને સહારો આપી શકે છે. તમે શું કહેવા માંગો છો એની ઉપર?
હા, સપનું એ ફક્ત અહ નક્કી કરવાથી નહીં થાય પણ એને સાકાર કરવી પણ આપણી જવાબદારી જ છે ને? સપના જોયાં બાદ તેને સાકાર કરવા માટે પણ આપણને એફરટ્સ નાખવું એ ખૂબ જ જરૂરી છે. રોજગાર અને વિકાસ, યુવાનો શિક્ષણ બાદ સારી રોજગારી અને વિકસિત ભારતમાં ભાગીદાર મેળવવા સપના જુએ છે. ગુજરાત સરકાર દ્વારા જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભરતી મેળા યોજી યુવાનોના સપના કરવાના પ્રય પ્રયાસો સરકાર દ્વારા કરવામા આવતા જ હોય છે. ઘણા ગુજરાતી યુવાનો વિદેશ કે કેનેડા જઈને કારકીદ કારકિર્દી બનાવવાના સપના જુએ છે, જેના માટે તેઓ ખૂબ જ મહેનત પણ કરે છે. પણ કેટલાક લોકો તે અંગે સફળ થાય અને કેટલાક લોગો એ અંગે અસફળ થાય. છે. પણ અસફળતા એ સફળતા ની એક પહેલું પગલું છે એમ આપડે કહી શકીએ. વલર્ડ રેકોડ બનાવવા, કેલ્યુકેલેટર વગર ગ ગરર ગણતરી કરવી કે નવી ટેક્નોલોજી માં આગળ વધવા જેવા સપનાઓ પણ યુવાનોમાં જોવા મળે છે. ત્યારબદ ગુજરાતના યુવાનોમાં પોઝિટિવ વિચારધારણા વાંચન અભ્યાસ અને શ્રેષ્ઠ જીવન જીવવાની અનુભૂતિ નું વાતો પણ સામે આવે છે, જોકે કેટલીક વાર રોજગારીની આ સંઘર્ષને કારણે યુવાનોના સપના રોળાઈ જવાની પરિસ્થિતિ પણ સર્જાય છે, તો વળી આપણને એ અંગે ચિંતા કરવાની એટલી બધી જરૂર નથી પણ આપણને તે અંગે કાર્ય કરવું પણ જરૂરી છે. યુવાનોમાં રાષ્ટ્ર, પ્રેમ અને જવાબદાર નાગરિક બનવાની ભાવના પ્રબળ છે. તેઓ ભ્રષ્ટાચાર મુક્ત ભારત, પર્યાવરણ સંરક્ષણ અને વિકસિત ભારત બે હજાર સુડતાલીસ ના લક્ષ્યમાં પોતાનો ફાળો આપવા માંગે છે. અને પોતાના દેશને પણ અહ બીજા દેશોની તરફ વિકાસ વિકસિત દેશોમાં સામેલ કરવાના તેમના કેટલાક પગલાંઓ છે. ઘણા યુવાનો હવે નોકરી શોધવાના બદલે નવા સ્ટાર્ટઅપ્સ અને બિઝનેસ સુરૂ કરી આત્મનિર્ભર બનવાના સપના જુએ છે. ખાસ કરીને ક્રૂડ ઇન્ડસ્ટ્રી, ટેકનોલોજી અને હોસ્પિટલાઈ જેવા ક્ષેત્રોમાં તેઓ પોતાની નવી ઓળખ બનાવવા માંગે છે. તો એ એમની સારી કારકિર્દી કહેવાય છે. તેજસ્વી યુવાનો આંતરરાષ્ટ્રીય કક્ષાએ જેમ કે ઇન્ટરનેશનલ ફિઝિક્સ ઓલીન ઓલમ્પિડમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતીને ભારતનું નામ રોશન કરી રહ્યા છે. તો એ એમનું સપનું જ છે. જે તેઓ તેમના દ્વારા ભારતને પ્રેઝન્ટ કરીને તેમનું સપનું સાહકાર થઈ રહ્યું છે. સપના પૂરા કરવાના માટે યુવાનોમાં આત્મવિશ્વાસ, દ્રઢતા અને સંસ્કાર હોવા જોઈએ, તેવો વિચાર પણ યુવા વર્ગમાં પ્રચલિત છે. જો કોઈ વ્યક્તિને સપનું સાકાર કરવું છે, તો તેની અંદર આત્મવિશ્વાસ, દ્ર દ્રઢતા આ બે વસ્તુ તો ખૂબ જ જરૂરી છે અને સાથે સાથે સંસ્કાર પણ ખૂબ જ જરૂરી છે, જ્યારે જે વ્યક્તિમાં આ ત્રણ વસ્તુ આવી ગઈ, તો એનું સપના સાકાર કરવા બદલ કોઈ રોકી શકતું નથી, તો એ એનું પોતાનું કાર્ય છે કે જે એ તેનું સપનાને પૂરું કરી રહ્યા છે. આ ઉચ્ચ શિક્ષણ માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપની આવક મર્યાદા એ વધીને આજે કેટલી બધી થઈ રહી છે, તો એ સ્કોલરશિપના પૈસાથી પણ કેટલાક યુવાનો અને યુવતીઓ પોતાના સપનાને પૂર્ણ કરી રહ્યા છે તો એ આપણી એક વિકસિત જેવું કાર્ય છે. આજના યુવાનો માત્ર ડિગ્રી મેળવવાની નથી માગતા પરંતુ, ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને કૌશલ વિકાસ સ્કિલ ડેવલપમેન્ટ પર વધુ ધ્યાન આપી રહ્યા છે. યુવા ઉત્સવો અને સ્પર્ધાઓ દ્વારા સાહિત્ય, કલા અને રમતગમતમાં પણ પોતાની પ્રતિભા દર્શાવી એ તેમનું સપનું બની ગયું છે, આ કૌશલ્ય સ્કેલ દ્વારા કળામાં એમનો હાથ આવી રહ્યો છે અને તેમનો સપનો પણ સાકાર થઈ રહ્યો છે. તેવી જ રીતે યુવતીઓમાં પણ કેટલી બધી અ કળાઓ છે. જેમકે તેઓ બ્યુટિશિયનનો કોર્સ કરે છે, સિલાઈનો કોર્સ કરે છે અને અ હોમમેડ કંઈ પણ ઉદ્યોગ શરૂ કરે છે. તો એ એમનું એક સપનું જ છે. જે તેઓ ઘરમાં રહીને સાકાર કરી રહ્યા છે. તો આજના સમયમાં યુવાનો અને યુ બંનેને સપના જોવાનો હક છે અને તેને સાકાર કરવાનો પણ હક છે. તો તે બાબતે તમારો શું વિચાર છે?
હા. તમારી વાતો તો ખૂબ જ સાચી છે અને તમે ખૂબ જ લાંબા અ સુધી મને સમજણ આપી દીધું કે જે તમે અગાડી કીધા કે યુવતીઓને પોત પોતાનું જીવન ચલાવવા માટે કંઈ ને કંઈ વસ્તુ તુઓ શીખવી જરૂરી છે પરંતુ અ યુવતીઓને શિક્ષણ શિક્ષણ આપવું એ ખૂબ જ જરૂરી છે કારણ કે તે શિક્ષણ દ્વારા જ પોતાનું જ્ઞાન અને કૌશલ્ય મેળવી શકે છે જેમ યુવાનો પોતાની ક્ષમતાઓ ક્ષમતાઓ ઓળખવી જોઈએ આથી તેઓ યોગ્ય માર્ગ પસંદ કરી શકે છે અને તે પોતાનું સપનું પૂરું કરવા માટે ધીરજ રાખવી જોઈએ. ફરતા તરફ આગળ વધ વધવી જોઈએ અને જો નિષ્ફળતા આવે તો તેની નિરાશ ન થવી જોઈએ તેનાથી શીખીને અ આગળ વધવું જોઈએ જેના કારણે તેમને યુવાનોને સકારાત્મક વિચાર રાખવો જોઈએ આથી તેઓ મુશ્કેલીઓને પાર કરી શકે છે જો તેમને સકારાત્મક વિચારો નહીં રાખશે તો તે આગળ નહીં વધી શકે છે જેના કારણે ટેકનોલોજી દ્વારા યુવાનો નવા અવસર મેળવી શકે છે અને. તે પોતાનું સપનુંને અ પંખ આપે છે અને તે પોતાનું સપનું પૂરું કરે છે જેમ કે યુવાનોને યોગ્ય માર્ગદર્શન મળવું ખૂબ જ જરૂરી છે જે રીતે. આગળ કીધા આથી તેઓ સાચ. ઊચી દિશામાં આગળ વધી શકે છે અને તે પોતાનું જીવન ખૂબ જ સરસ રીતે ચલાવી શકે છે અને સપનાઓ અને લક્ષ્યમાંે ફેરવું જોઈએ આજથી સફળ. સફરતા મેળવી સરળ બને છે જેના. કારણે તેમની જીવનમાં વધારો બને છે અને તેમની યુવાનોને દેશનું ભવિષ્ય ઉજ્જવળ કરે છે અને તેમનું સપનું પૂરું કરવા માટે તે હિંમત. રાખે છે અને તેમની. માં મહેનત અને આત્મવિશ્વાસ બંને હોવવી જોઈએ જેના કારણે તેમની સપનું પૂરું થઈ શકે અને આ બે બાબતો ખૂબ જ મહત્ત્વની છે જેના કારણે. યુવાનો એ સમય ન ઔષધ ઉપયોગ કરવો. જોઈએ જો એમની પાસે વધારે સમય હોય તો એ ફક્ત પોતાને જ મોબાઈલમાં જ પૂરી કરી દે છે પરંતુ તે આજુબાજુ જોતા નહીં કે મારું સપનું શું. હવે તને કઈ કેવા માંગો છો બેહેન.
ના બહેન આ બધી. બાબત ઉથી મને. યુવાનોના સપના વિશે ખૂબ જ વધારે માહિતી મળી છે આપનો આભાર.
ઓકે બેણ આભાર.